હલો,
હલો.
હાલો હાલો.
હા શું કરો છો મજામાં?
તમે કેમ છો?
હા બસ મજામાં છું
બીજું જમી લીધું?
હા જમી લીધું અમે તો, શું કહો છો તમે ક્યાં ફરવા જવાના હતા ગયા નઈ?
ના ના હજુ તો નથી ગયા બટ સોમનાનું સોમનાથનું વિચાર્યું છે.
ઓહો ધાર્મિક સ્થળો પર ફરવા જવાની ઈચ્છા છે, તમારી તમે પેલાથી ધાર્મિક સ્થળો પર જ જાવ છો?
ધાર્મિક સ્થળો પર ફરવાની વધારે પેલું છે.
બરાબર છે, તો આ વખત ક્યાં જવાની ઈચ્છા છે, તમારી?
સોમનાથ જવાની ઈચ્છા છે. સોમનાથ સોમનાથ શું છે. કયા ભગવાનનું મંદિર છે.
સોમનાથ સોમનાથમાં શંકર ભગવાનનું શિવલિંગ છે. ત્યાં ઘણા બ બધા દૂર દૂરથી પણ ટુરિઝમ આવતા હોય દર્શન કરવા માટે
બરાબર છે. સોમનાથ ક્યાં આગળ જુનાગઢ સાઈડ આવ્યું કઈ બાજુ આવે સોમનાથ?
ના થયુ પ્રોપર આમ તો જોવો ને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડ ગણાય
બરાબર છે, તો ક્યારે જવાના છો તમે સોમનાથ
ની હજુ મેં પ્લાનિંગ ચાલુ છે.
હા,
સુધી જઈશું આઠમા મહિનામાં મારા હસબન્ડની બર્થ ડે આવે છે, ત્યારે તે અહિયાં મંદિરે પગે લગાવા લઇ જઈશ તેવી પ્લનિંગ છે.
બરાબર છે. તો સોમનાથ જશો શંકર ભગવાનના દર્શન કરશો તમે, શિવજીનું શિવલિંગ છે, ત્યાં આગળ
મહાદેવની ભકત છું તો મને મહાવીરરામ મંદિરે જઈને દર્શન કરવાનું ગમેં મારા પતિને બી ત્યાં લઈ જવાનું ગમે
બરાબર છે, તો તમે મહાદેવના ભક્ત છો?
હમ.
મહાદેવના બીજા કયા મંદિરે તમે ગયા છો?
ઘણા બધા મંદિર છે, બાર જ્યોતિ એમાંથીતો ખાલી એક જગ્યા પેલા બી ગયેલી હતી સોમનાથ, સ્કૂલના પ્રવાસમાંથી બીજ બધા તો બાકી જ છે પણ અમારા નજીક ના સ્થળમાં ફતેહપુર ગામ છે. કઈ એક મહાદેવ રક્ષેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તો થોડા થોડા સમય તો અહીિયાયા જતી હોય એમ
બરાબર છે રક્ષેશ્વર મહાદેવ
હમ
આ મહાદેવ ના મંદિર માં રક્ષેશ્વર હોય છે મનકાલેશ્વર હોય છે એવા ઘણા બધા નામ હોય છે
એમાં એવું હોય કે ગમે તે ઘટના બની હોય આ તે હોય. પછી જે પેલા થઈ ગયેલું વ્યક્તિ હોય મોટા પાયે વ્યક્તિ હોય કે જેને મંદિરની રચના કરાયેલી હોય. કઈ એ વ્યક્તિ પર ઘટના થયેલી હોય. ખાસ એવામના નામ પરથી પછી. મંદિરનુંું નામ રાખવામાં આવે જેવું કે રક્ષેશ્વર એટલે કે રક્ષા કર ભગવાન એટલે રક્ષેશ્વર મહાદેવ એવી રીતે કઈ ને કઈ એનો મતલબ થાય.
બરાબર છે સોમનાથ સાઈડ તો હું બી એક વાર ગયેલો ઉ બી આ સોમનાથ સાહેર મહાદેવ ના મંદિર દર્શન કરીને આવેલો
જદન બીજા સ્થળે ગયે.
કેસડે
એના સિવાય તમે બીજા નજીક ના સ્થળે ગયા હ છો ગયા છે, ત્યારે
હા કો તો
મ શ ત છડ દને તારે દર્શન કરલા
અમે પેલા દ્વારકા ગયેલા દ્વારકા કૃષ્ણ ભગવાન નું મંદિર છે ત્યાં આગળ દ્વારકાધીશ કે છને.
હમ
મારો અવાજ આવે છે.
હા હા
હા દ્વારકા ગયલા અમે કૃષ્ણ ભગવાન નું મંદિર છે ત્યાં આગળ બહુ સુંદર મંદિર છે.
હરા
કૃષ્ણ ભગવાન તો ઘણા બધા મંદિર છે પણ જે દ્વારકા છે. દ્વારકા મંદિર માં કૃષ્ણ ભગવાન નો વાસ હોય છે. ખાસ કરીને કૃષ્ણ ભગવાન સવારે જાય અને સાંજે એમનું દર્શન બી થાય છે અમુક લોકોને દ્વારકા સાઈડ અને દ્વારકા તો
નની નગરી પણ એ જ ગણાયને રહેેવા માટે બાકી એ જ હોય.
હા દ્વારકા તો ઘણું એવું સારું છે એવું ફરવાલાયક ઘણી બધી જગ્યા છે દ્વારકામાં
હમ્મ
દ્વવારકામાં બ્રિજ બી આવે છે પ દ્વારકા બધા ઘણા બધા દરિયા કિનારા છે. એમાં શિવરાજપુર શિવરાજપુર કરીને બીચ પણ આવેલો છે. અને ખાસ કરીને પ્રવાસી હોય છે, દ્વારકા જાય એટલે ત્યાં શિવરાજપુર બી તો જાય જ છે, એમની મોટસપ કરવા માટે
તમે તમાર પત્નીને ક્યારે લઈ ને જશો દર્શન કરવા માટે અહં કૃષ્ણ ભગવાન ના મંદિરે
હું લે લઈ જઈશ એને ગમે ત્યારે જયારે મારે જવાની ઈચ્છા થશે ત્યારે લઈ જઈશ.
બરાબર
અને બીજું કે ત્યાં આગળ સોનાની નગરી પણ ડૂબી ગયેલી છે એવી બધા વાત કરે છે. અને ખરેખર છે, બી ખરી દરિયામાં સોનાલી નગરી અત્યારે પણ ડૂબીલી છે એવું બધા કહેવામાં આવે છે. સોનાની નગરી એમાં પેલા સોનાની નગરી. કૃષ્ણ ભગવાન ત્યાં આગળ જ રહેતા હતા અને એની પછી
મે બી અ ઘરે મા દૂત રાષ્ટ્ર હતા એમની પત્ની ગાંધારી દ્વારા કૃષ્ણ ભગવાનને શ્રાાવ મળેલો કે જયારે એને આખા કુરુમશ નો નાશ થઈ ગયો ત્યારે. અ ગાંધારી એ દોષી. ઠેરાવેલા કૃષ્ણ ભગવાનને જય્યારે શ્રાપ આપેલો ત્યારે સુનાની ડગરી બી. એક દિવસ વિલીન થઈ જશે કે ડૂબી જશે એવું.
બરાબર છે તો આની પાછળની કહાની આવી શકે.
હમ.
ગ સારું. આમ તો ગુજરાત માં ઘણા બધા છે ધાર્મિક સ્થળો ફરવા જવું હોય તો. આપડ ધાર્મિક સ્થળોમાં. ખાસ કરીને ભગવાન ના સારામાં સારા દર્શન. એક આ દ્વારકા દ્વારકાધીશ નું મંદિર છે ત્યાં આગળ થઇ જાય છે પછી. આપડે ઉજ્જૈન બાજુ બી મહાકાલ નું મંદિર છે. ક્યાં બી ભગવાન ના દર્શન સારા એવા થઈ જશે. ત્યારે મહાદેવ નું મંદિર આવેલું છે ખાસું મોટું કાલભૈરવ બી આવેલા છે.
જ હું સોમનાથ નઈ જવાની વાત કરું છું મારા પતિને લઈને. એ બય મંદિર તો આઈ થિક સત્તર કે અઢાર વાર બનાવવામાં આવ્યું છે. ને એટલી વારે તો અહં મમ્મ જ દ બેગડો છે પેલા તોય લૂટવાયેલો સોનું. એટલું બધું લૂડીને લઈ ગયેલું હતું અ બી ખૂટતું હતું.
હા સોમનાથ નું મંદિરમાં. સોમનાથ ના મંદિર માં લૂંટ પણ વધારે પડતી થયેલી છે. કાશી વાર લૂટવાર થઈ છે.
હા જયારે લૂકની આખી કહાની પૂરી થઈ ત્યારે પછી. આઈ થિંક સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ લેવાય છે કે એમણે મંદિરનું. પાછું સર્જન કરેલું.
બરાબર છે. પછી એ શહેર બીજા કયા એવા ધાર્મિક સ્થળો છે તમને ખબર છે.
અહિયાં બી ખાસ બધા અહીંથી થોડે જાય તો જુનાગઢ આવે ગિરનાર આવે. એના લાઈન પછી એનાથી થોડે દૂર જાય તો એક નરસિંહ મહેતા તળાવ છે. પછી એક મ્યુઝિયમ છે કે જહં રાજા રાણીના પેરવે. ચાંદ સોના ના ઘરેણા હતા એ બી જોવાલાયક છે.
બરાબર તો ઘણું એવું સારું જોવા લયક હોય.
હમ.
મને તો સારું લાગે ઉનાળા ના ટાઈમે ગાડીમાં જવાનું હોય ને ફરવાનું. તો ઘણું સારું લાગે શિયાળામાં થોડીક તકલીફ પડે શિયાળામાં ઠંડી વધારે હોય છે. એના કારણે ફડવાની એટલી બધી મજા નહીં આવતી અને ચોમાસામાં વરસાદ પડે છે. તો વરસાદ ના લીધે બી ફરવાની મજા નથી આવતી સારામાં સારી. ઋતુ તમે ફરવા લાયક જોવા જઈએ એ તો ગાડી લઈને જતા હોય તમે ગાડીમાં સવારી. કરીને જવાની ઈચ્છતા હોય તો સારામાં સારું તમારે ઉનાળા માં ફરવા જવાની કડવું જો. તો તમારે બધી રીતે સારું. અત્યારેાર તો ગાડી માં એસી હોય છે તો ગરમી એટલી બધી લાગતી બી નથી. અને બાર વરસાદની પણ બીક ના હોય.
હમ્.
ઉનાળામાં જો એ સૌથી સારું.
જે રીતે અમારા બજેટ પ્રમાણે સોમનાથ જઈ શકાય પણ ભવિષ્યમાં વિચાર. હે કે દના જે ઇશું.
હા કેદારનાથ બીજવાય કેદારનાથ બી સારું એવું છે.
માગીર ને બાર જ્યોતિર્લિંગ છે એમાંથી સોમનાથ બી એક ગણાય ત્યાં દર્શન કરીશ. પછી ભવિષ્યમાં બંધ થાય તો કેદારનાથ બી જાયશું.
બરાબર છે. કેદારનાથ તો ગુજરાત ની બહાર ન આવેલું કેહેવાય ને પણ આપડે તો ગુજરાત નું હોય છે. ગુજરાત માં ફરવા લની આજે વાત કરી છે આપડે કે તના જ પણ જેાઈ ગુજરાત ની બહાર આવેલું છે પણ
હા એ ગુજરાત ની બહર છે ઉત્તરાખંડ માં સ્થિત છે દેવાયુ મંદિર.
હા ત્યાં તો બરફ પણ પડે છે ને શિયાળામાં બરફમાં
મંદિર છ મહિના ચાલુ હોય છે અને છ મહિના બંધ હોય. અને ત્યાં દર્શન કરવાની સૌથી બેસ્ટ ઋતુ હોય છે મે થી એપ્રિલ. કે શિયાળામાં.
બરાબર છે ઉનાળામાં એ સાઈડ નહી જવા દેતા.
હ મસામાં બી ના આચારઓ કેમકી અ બરફ અને પછી આ ચટ્ટા ન ધસડાઈ પડે એ બધી ઘટનાઓ વધારે પડ બનતી હોય એ ઋતુ દરમિયાન
બરાબર છે. વાંધો નહી તું તમારો ધન્યવાદ મને આટલી જાણકારી આપવા માટે.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
હવે આપડે વિચારીશું કે ક્યાં ફરવા જવું ધાર્મિક સ્થળો પર આ રીતે મને થોડી ખબર બી પડે કે કઈ જગ્યાએ કયું મંદિર આવેલું છે. ભવિષ્યમાં પ્લાન કરીશ તો હું ફરવા જઈશ એ બાજુ. બરાબર છે ધન્યવાદ.